હલો.
હલો.
હેલો કેમ છ તો.
મજામાં છો તમે કેમ છો.
હું પણ મને ખબર છે આજે ફાધર્સ સ્ટે છે
હા મને ખબર છે આ દિવસ પિતા માતા પિતા માટે સમ સમર્પિત હોય છે
બિલકુલ આપણા મહત્ત્વ હોય છે પિકઅપ પ છે અને આપણા માટે ઘર લી મહેનત
હા આ તો વાત તમારી બહુ સાચી છે તને ફાધર્સ ડે વિશે ક્યારે ખબર પડી હતી
ટીચર્સ એ સમજાતી હતી
મને તો સ્કૂલમાં પણ ખબર પડી હતી
કે ફાધર્સ ડે ઉજવવો જોઈએ
હા ચોક્કસ આ દિવસે પિતા પ્રત્ય પ્રત્યે આભાર વ્યક્ત કરી શકાય
જો કે પિતાને રોજ રિસ્પેક્ટ આપવી જોઈએ
હા આ તો સાચું કું છું તું પણ આ ખાસ દિવસે પ્રે અને આભાસ બતાવાની તક આપે છે
સાચી અને તારા પિતા સાથે સમય
હા મને તો બહુ ગમે છે અને તમે
મને પણ તારા પિતા તને કઈ વાત સો થી વધુ શીખાવડે છે
મને તો ઈમાનદારી અને મહેનતનુંું મહત્ત્વ શીખાવે છે અને તમારું
મને મારા મારા પિતા વિશેષ શીખાવડે છે આ યોગી છે
હા આ તો વાત તમે સાચી કહું છું જવાબદારી ડિસિપ્લિન તો બહુ ઉપયોગી છે પિતા ઘણી વાર ઓછો બોલે છે પણ ઘણું શીખાવડે છે
તારા પિતાનો સ્વભાવ કેવો શો છે
મારા પિતા ન સ્વભાવ તો શાંત અને મદદગાર હોય છે ને તમારો
મારા કેરી છે તેને ક્યારેક મળી છે
હા એક વાર બ ડે પર ઘડી આપી હતી મારા પિતાએ મને
વાહ તે તો બહુ સરસ છે
હા તને સાયકલ મળી ત્યારે કેટલી ખુશ થઈ હશે તું
હું આખો દિવસ સાયકલ ચલાવતો વાર આપણી ખુશી માટે પોતાનીની ઈચ્છાઓ
હા આ તો તું બઉ સાચું કવું છું તું કે પિતા એ ઘણી વાર આપણી ખુશી માટે પોતાની ઈચ્છો પણ છોડી દે છે
હા તને પિતા ક સાથે ગમેી છે
મને તો ફેમિલી ટ્રીપની મેમરી
ફેમિલી ટ્રિપ મને પિતા સાથે ક્રિકેટ રમા અને
હા ફેમિલી સાથે વિતાયેલા સમય હંમેશા ખાસ હોય છે ને
ફાધર્સ ડે પર શું તું કરવાનું છે
હું તો એક ગ્રીટિંગ કાર્ડ બનાવું વિચારી રહ્યો હતો અને તું
બઉુ બહ
તું શું કરીશ
અ હું પિતાને થેન્ક યુ કહીશ અને તેમની સાથે સમય પસાર સારું શબ પણ ઘણું મહત્વ રાાગે
હા આ તો વાત તમારી સાચી છે તને લાગે છે કે પિતાની મહેનત ન લોકો પૂરતી કદર આપે છે
ઘણી વાર નથી એવાર તેમની મહેનતને સમજતા સાચ ન
હા આ તો તો સાચું કું છે પણ મોટા થતા સમય છે કે પિતા કેટલું વધુ કરે છે
હા સાત જો સુરક્ષા અને સારું આપે છે પૂરા કરવા માટે મહેનત કરી છે
હા સારું કહ છું ત કે પિતા એ પરિવારને સુરક્ષા આપે છે તને લાગે છે કે પિતા સખત હોય છે
ક્યારેક લાગી પણ એ આપણા તેમની શક્તિ પાચ હોય છે
હા આ તો શું સાચું કું છું કે એના શક્તિ પછેલા પ્રેમ હોય છે
હા મને પણ સ્ુટી થાય છે ને
હા મારા સ્કૂલમાં તો થાય છે કાર્ડ મેકિંગ અને એ કોમ્પિટિશન અને તમારો
જો ટોપિક ઇન્ટરેસ્ટિંગ હોય હોય છે વાધ સ્ટે પર સ્પીચ આપવી હોય તો
અ હ તો મારા પિતા મારા હીરો છે હું તેમનો આભારું છું
આ ભઉ તને કોઈ કોર્ટ યાદ છે પીતા વિશે
હા અ ફાદર ઇઝ સન ફસ્ટ હીરો એન્ડ ડોટર્સ ફસ્ટ લવ
વાહ બહું ઉદર કોર્ટની શરૂઆત ક્યાંથી થઈ હતી
હા મને ખબર છે કે આ દિવસે પિતાનું અ સન્માન કરર્તા માટે ઉજવાય છે પણ વિસ્તારથી નથી ખબર તને ખબર છે
મને પણ વધારે માહિત એચનેચનો સંદેશ બહુ સરસ છે કરવાનો તને લાગે પ છે પીછે
ના પ્રેમ અને રિસ્પેક્ટ વધુ મહત્વપૂર્ણ છે પિતા એ માટે
બિલકુલ એક નાની સ્માર્ ઇલ અને છે
હા આ તો સારું કવું છું તું આપે રોજ પિતાની વાત સંભાળી જોઈએ
હા અને તેમનો આદર પણ કારણ કે તેમનો અનુભવ આપ એ માટે
બિલકુલ તને શું લાગે છે પિતાની સૌથી મોટી ખાસિયત શું હોય છે
મહેનત મારા માટે તેમનું બંને વાત સાચી છે છે
હા આ તો ત સારું કઉ છું તું એમનું ત્યાગ અને મહેનત પ્રેમ અને સપોર્ટ બંને વાત સાચી છે
ફાધર્સ ડે આપને શું શીખાવડે છે
કે આપણેે પિતા પ્રત્યે આભાર વ્યક્ત કરવું જોઈએ
તેમની કદર કરવી જોઈએ કારણમાં ખાસ સ્ાન હરાબ છે
હા આ તો તું સારું કહું છું તું એના એના કદર કરવું જોઈએ બહ જરૂરી હોય છે પિતા એ આપણે જીવનમાં બહુ ખાસ સ્થાન ધારણ કરે છે અને એના બાળકોનું બહુ ખુશ રાખે છે
હા તે તો સાચી વાત છે હ મારા પિતાને થેન્ક યુ કહીશ
હા હું પણ કહું છું
હા તો બાળકો માટે બ બધા બાળકો ન પાવર હોય હોઈ છે
હા આ તો ત સાચું કવું છે તે કે પિતા એ એના બાળકોની બહ હેલ્પ કરે છે સપોર્ટ આપે છે અને એના ખુશી માટે બહુ ક કરી છે
હા આપડે આપણે હંમેશા આદર કરવો જોઈએ અને કરાવશું
હા તો ચલોો
નેપાર ચાલો આપણે પછી મળ ડીને વાત
હા જય શ્રી કૃષ્ણ.